હલો હા અવાજ ના ના સંભળાય છે, પણ મેં તરત કદાચ પીક કરી લીધો ને એટલા માટે તને નહી સંભળાયું હોય હ મે પીક કરી લીધું ને મે કીધું વળી પાછું કઈક ગડબડ થાય. હા, જમવાનું બસ જસત પૂરું થયું અને પછી બેઠી હતી બારે કાલે રજા છે તો થોડુંક હ આરામ કરીએ, પીડીએફ તો આજે ફધર્સ ડે હતો બોલ સ્કૂલમાં હા અમારે ને ઇન્ટરનેશનલ સ્કૂલ છે એટલે આમાં પછી દિવસ બધી ઉજવણી બહુ હોય આ છોકરાઓને છે ને આમમાં પ્રેક્ટિકલ નર્સરી વાળું પ્રોપર એટલે પ્રોપર આપડે નહી નહી સ્કૂલ એટલે આપણે હા પ્રાઈવેટ ઇન્ટરનેશનલ ની હોય ને આમ ખબર છે સિનિયર સુધીની છે, બાલ મંદિર કઈ ને આપડે આપડી આપડી લેંગ્વેજમાં બાલ મંદિર હા બાલ મંદિર છે એટલે આપડે આમ કરી શકીએ સારું સારું લાગે છે, આમ છોકરાઓ છે નિયર બાય એટલે સાત મિનિટ ના રસ્તે આરામ થી ચાલુ તો સાત મિનિટે પોહોંચવું અને ફટાફટ ચાલુ તો પાંચ મિનિટમાં પોહોંચું.
ઓકે તો તો વાંધો ના આવે હા હા બરાબર ટાઈમિંગ એવી શું મોર્નિંગ?
હા મોર્નિંગ નવ થી કરીને ચાર વાગ્યા સુધી, અલે એ પણ બે બેચ છે મોર્નિંગ ના નવ થી અગાર એક બેચ હોય છે, અને પછી સાડા અગયાર નો મેચ ચાલુ થાય છે સાડા અગયાર થી દોઢ વાગ્યા સુધી. પણ છુ પછી આપણને આ બધું આ ઇન્ટરનેશનલ સ્કૂલ ને એટલે પછી બીજી તૈયારીઓ કરવાની છો એક્ટિવિટીસ બહુ હોય, આઈએસ એક્ટિવિટીસ હોય પ્લસ આ લોકોમાં છે ને બુકો ઘરે ના આપે, હૂકો આપણા પાસે જ હોય હા, એટલે પછી આપડે ભણાવીએને પછી એ બુકો વળી પાછો આપવાને મૂકવાની પછી બીજા દિવસે જે ભણાવી છે એની બુક કાઢી ને મૂકી દેવાની એ બધી પછી તૈયારી કરવાની હોય ને આપણને
હા હા બરાબર ટીચર્સ સમજ હા, સારું છે પણ એક રૂટીન આપડું બેસી જાય ને મજા આવે આમ,
હા, એ હવે સારું લાગે છે આમ કારણ કે એપ્રિલ થી નહી મે મે થી જોઈન કર્યું છે, તો અમારો બીજો મહિનો સમજ ને આવે પૂરો થશે જૂન નો
હવે આપડે ભી થોડાક ત્યાં ના
હા હા બધા આમ મેચ તો આમ બહ સરસ છે. આમ તો જેવું નથી કારણ કે જે ઓનર છે, ને એ ગુજરાતી છે, આપડા તો વાંધો ના આવે આમ ફરક પડી જાય ને થોડુંક ઓનર ઓ ગુજરાતી છે, પણ અહિયાં સ્ટાફ ઈ મિક્સ સ્ટાફ છે,
હા એ તો ઠીક છે, બરાબર તેની લોકાલિટી પ્રમાણે હોય ને પછી છોકરાઓ બી બધા આવતા હોય એટલે પછી ચાલે ને
હા, એ એટલે જ એટલે જ એટલે લોકાલિટી પ્રમાણે પછી સ્ટાફ મુકવાનું જ હોય, ને આપણને હા, એટલે એ રીતનું છે પણ સારું લાગે છે, એમ સારો અનુભવ થઈ રહ્યો છે. મેં એજ કીધું મેં કીધું આપડે અહિયાં નજીકમાં મળી ગયું. હા હા એનું પણ સ પણ ક જુનિયર કે સિનિયર બનાવે છે ને
હા એ ગુરુકુલ માં છે કેવું કઈક હતું તો ખરું એનું
હા તો તો ખારું આવે ખબર ન મને ગુરુકુલ માં છે. પણ હ કયો ક્લાસ પણ આવે છે એ ખ્યાલ નથી મને અમારા તો સમજ ને કે અવે મારે તો એમ પીજી ક્લાસ મળ્યું છે.
અલગ થી એક્ઝામ આપીને એટલે એને પછી સ્કૂલ માં આ એ જઈ શકે એના માટે કોઈ કોઈ છે
કોર્સ પેલા તો એને જોઈન કરી લીધું તું
હા પણ અમુક પછી સ્ટાન્ડર્ડ થોડું આપણે આગળ વધવું હોય ને તો એને આ લેવલ પ્રમાણે કઈક લે છે એ લોકો સર્ટિફિકેટ જોયા છે.
આઈસીઈસી ઈ એવી રીતના છે કઈ કોર્સ નું નામ એ આપણે કરીએ ને એટલે પછી આપણને થોડુંકામ સમજ ને કે સેલેરીમાં બી હા એટલે સેલેરીમાં બી ફરક પડે હા એટલે મેં એમને વાત કરી મને તો મેં કધું મને કે કે હા કોર્સ કરી લો તમે તો આમ સારું રે આમ મેં કીધું કે ઓનલાઈન થાય કે હા થતું હોય છે ઓનલાઈન અમારે આમાં ટાઈઅપ છે તમે કરો તો થઈ જાય. ત્રણ મહિનામાં કોર્સ પૂરો
ઓકે તો પછી તને એ સર્ટિફિકેટ હોય તો કોઈ બીજી જગ્યાએ બી અપ્લાય કરવું હોય તો બી વાંધો ના આવે-
વાંધો ના આવે અને એક્સપિરિયન્સ લેટર બી આપણને મળે આમ સારું રે આમ આપણને હા એટલે હમણાં તો મજા આવી આજે તો હ ફાધર્સ ડે સેલિબ્રેટ કર્યો પેલો જ મારા માટે તો પેલો જ ઇવેન્ટ હતો. પણ સારું રહ્યું મેન તો શું ક્રાઉડ આપને કેવો ર આપે છે ને એના ઉપર પણ હોય અને બીજું ગેમ્સ ને બધું હોય એટલે આપણેે આમ કેવી રીતના લોકો ઇન્ટરેક્ટ
હા મેં નાના છોકરાઓ સાથે આપણું બેસાડું એજ મેન છે. તને તો શું છે ઘરમાં આદત છે ને શું તાર બચ્ચું ને એજું ને એને સંભાળે છે એટલે ભલે એને થી બધા મોટા હશે પણ તો બી ફરક પડે ને યુઝ ટુ હોય ને અમુક વસ્તુ આપડે હા
એકચુલી અહિયાં ડે કેર પણ ને અહિયાં ડેકેર પણ છે એટલે શું મને પેલા જ આવને સ્કૂલ તો હમણાં ચાલુ પણ પેલા જો આમે તો કિન્યુ હતું કારણ કે જે જોબ પર છે એ લોકો પોતાના બચાને મૂકી જાય તો એ લોકો લોકો ના બચાવો તો સમજ નને કે કોઈ કોઈ ન બચ્ચો શું હમણાં તો મેં નાનો બચ્ચો જે જોયો નહી તો સોળ મહિનાનો સોળ મહિના ન બાજુ મૂકીને મમ્મી પપ્પા બને જોબ કરવા વાળા છે એટલે મું કે ના લઈ લ આપણને પછી એ લોકો હેન્ડલ કરવાની આદત પડ જ ને હ માં શું મોટા બચ્ચા હોય એટલે ત્રીજી ભણતા પણ છોકરાઓ છે. મારું એવું થયું ને કે મેં જોઈન કર્યું અને જાણે ક ઓ ટીચર ની રજા આ ટીચરની રજા એટલે મારે પછી જોવાનું જ પડતું છોકરાઓનું. કે ભલે તમે કઈક કરાવો કે ન કરાવો પણ ખાલી એક વસ્તુ નું ધ્યાન રાખવાનું હોય છોકરાઓ વચ્ચે મારા મારે એટલે ક્યાંય લાગવું ના જોઈએ છોકરાઓને. તમે એ કરી લીધું આ લોકો સાથે એટલે તમે આમ સમજો ને કે અડધી તમે આમ કામ થ ગયું તમારું ટીચર બની ગયા તમે મેન આ લોકોને લાગવું ના જોઈએ ક્યાં પણ કારણ કે તરત છે ને પેરેન્ટ્સ યસ એટલે સમજો લાગેલું હોય ને ઘરે જાય ને એટલે છોકરાઓ સમજો હાથને દેખા એટલે પછી મા બાપ તરત પૂછે. કે હા એજ વાત છે કે એટલે ઘરે જઈને બધું મા બાપ ભાઈ પૂછે અને આપડે હોય તો આપણે ભી પૂછે ઓબ્યસલી પણ હા પણ એ લોકો છેને કે
આપ રેસ્પોન્સબિલિટી છે ને એ લોકોને સંવા ટાઈમ પર- ખવડાવું પીવડાવું આ તે બધું પછી એ લોકો ટિફિન વગેરે બધું ઘરેથી આપે?
એ લોકો ડિપેન્ડ કરે નહી અહિયાં અમારે છે ને અમારી આ જે પ્રિન્સિપલ ટીચર છે ને જેને છે ને હા એને પોતે આમ મોકલાવે પોતાના ઘરે બનેલું એટલે વેજીિટેરિયન જ ખાલી. એ બીજું કઈ અને છોકરાઓને તમે આમ સમજો તમે આપી રહ્યા છો ટિફિન તો પણ વેજીિટેરિયન જ આપવાનું. નોનવેજ નહી ભલે તમે ઘરે ખાતા હોય અલગ વાત પણ મની આપવાનું
બરાબર ત્યાં પછી બધા સાથે હોય તો વળી મજા ના ન અમારા છોકરાને જ સ્કૂલમાં બી એવું જ છે અરા છોકરા જાય છે ને ત્યાં બી એવું છે કે ટિફિન વેજ જ મોકલવાનું તમારે.
હા બરાબર.
સજ શું છે આ લોકો હવે આપણે હેબિટ નાખી કે શેર કરવાનું. તો પછી ક્યારેક એવું થાય ને કે કોઈનું ટિફિન કેવું હોય. બધા સરકારમાં હમ.
હોય અને એમાં વાળી પાછું સમજો ઓલા ના ટિફિનમાં હોય પણ આપણા વાળાને ખબર તોડી હો કે ભાઈ આમાને નથી ખાવાનું તો.
પડતી વેજ નોન વજ હ રે નથી પડતી અમુક આઈટમો પછી છે ને એ લોકો એવી રીતના હશે તો પછી આ લોકોને એવું જ ના જતું હવે તો મોટા થઈ ગયા બોલે પણ નાના હતા ને ત્યારે બી એ લોકોને એમ નાના હતા ત્યારે તો આપડણે ટિફિન ચા હોય પણ પછી એમ બી એ લોકોને એવી રીત ના જતું તમે ના પોહચી વળો તો ફ્રૂટ નાાકી દો. પણ બીજું કઈ નહી એવું.
ના અમે લોકો એનું મેન તો ટીચરે એમ જ કીધું કે તમે લોકો આપો. તમને બોક્સ આપવું હોય બ્રેકફાસ્ટ નું બોક્સ આપવો હોય તો ઈ ઠીક છે બાકી કે અમે લોકો અમારી રીતના ઘરેથી બનાવેલું જ અમારું હોય છે ટીચર ના ઘરે થી જ બને. અને એ લોકો જે ખાય બધાને મળે એટલે. એટલે કઈ એનું પ ફેરફાર થાય ન એ હ અને એ લોકોને કેવી રીતના કે છોકરા્ચ છોકરાઓને વધારે નમક નહી આપે આપવાનું હોય વધારે સ્વીટ ના આપવાનું હોય એટલે એ રીત ન હા સુુગર નહી
છોકરાઓ આવતા હોય તો બધાના ટેસ્ટ મુજબ મતલબ બધાને યુનિક ટેસ્ટ ચાલે એવું કઈક જોઈએ ને થ બધાના ઘરનોો કેમ ટેસ્ટ કેમ આપડે ગુજરાતી થોડું સ્વીટ ખાતા હોઈય એમ બીજા લોકો ના ખાઈ કાય એ ગોડ બોડ વગેરે એ લોકો નું તો આમ નામો નિશાન જ ના હોય
હા તો એ લોકો એ રીતના આ આઈટમ સેટ કરે કે એક આામ થોડીકામ સમજ ને કે દાળ તો ઓલવેઝ સ્વીટ જ હોય છે એમની દાળ ભાત વાળી દાળ બાકી ભાજી વેરાયટી આપે પછી સવાના સમજો પઠા આપે ક્યારેક કવા હોય ક્યારેક પરાઠા હોય પલે ઓલો શીરો હોય પલે સે િરો એટલે યસ મેન તો ઈ છે, અ તો ઘણા છોકરાઓ હોય અ ના ખાય તો ન જ ખાય આમ ઘણા છોકરાઓ હોય જેમને કે ન ફાવે તો ન જ ખાય પછી અમે લોકો એમના પેરેન્ટ્સ ને કહીએ કે ભાઈ તમે તમારા છોકરાઓને ઘણી વખત એવું હોય કે મૂળમાં હોય તો ખાય છે કોણ મૂળમાં ના હોય તો નથી ખાતું તો તમે તમારા ઘરેથી આમ ટિફિન એક બ્રેકફાસ્ટનું કંઈક ને કઈ એ જે ખાતો હોય તમારા ઘરે એનુ કાઈ બ્રેકફાસટ આપ્યા કરો હા એટલે કમસે કમ ભુ ખયો નારે છું કે હું બીજું કઈ ની ભૂખ ભૂખ્યો ના રેવો જોઈએ તો અમે અમારી રીતે પ્રયત્ન કરીએ એટલે એ રીતનું અમે પછી કહી દઈએ એમ કારણ કે ફ્રૂટ્સ ને એ બધું હોય તો અમે લો કહીએ કે પેરેન્ટ્સ ને આપો તમે તમારા ત્યાંથી અમે લોકો કાપીને ખવડાવી દઈશુ એમ કરીને
હ બરાબર મોટું સ્ટાન્ડર્ડ હોય તો પછી એને સ્કૂલ ડ્રોપ કરવાનું બધું તમા રે કે અવે સ્કુલ ચાલુ થઈ ગય છે, હોય સ્કૂલે જતા હોય સેકન્ડ થર્ડ વાળા
હા હા એજ ને એ લોકો જતા હોય ને તો પછી એ લોકો ને મુકવા જવાનું વેન સુધી તેડી આવાનું છે ભાઈ એ કરવાનું બધું એ બધી રિસ્પોન્સ એ લોકો આમ મેન્શન કરે હા એ બધું પછી સમજો મા બાપ તો ચાલ્યા ગયા ને તો પ છી અ છોકરાઓને વેન સુધી મોકવાનું કે ભાઈ પૂલમાંથી તેડી આવવાનું મતલબ એ વેન તમારે પાસેથી આમ પિકઅપ
ટ્રેનમાં જવાનું આ બધું હા હોય નાના કારણ કે અમારા છોકરા જારે હતા ને નાના ઓકે ત્યારે ત્યાં આવતા ડે કેર વાળા બાજુમાં હતા ને ત આવતા મોસું ખ લેવાને એવી રીતના
હા હા તો એવી રીતના આગર કે ને અમને ત્યાં ટ અંયા છે તો ઠીક છે નહી તો અધરવાઈઝ ટ્યુશન મા ટે આમને કે કે ભાઈ તમે રેડી કરીને મૂકજો સ્નેક ખવાવીને મૂકજો તમે લોકો સ્નેક ખાવડાવીને મૂકી દે પછી આવીને પિકઅપ કરી જાય પોતાના છો કરાઓને પણ ક્યાંક ક ડે ક્યારેક હોય આવી રીતના તો જવું પણ પડે અમુક મુકવા માટે તો બે દિવસ જાય હા એ લોકો ને જવાનું હોય પછી પછી એ બધુંનું ચાર્જ હોય આમ જો પછી જે હોય તે આમ માર માટે કરેલું
પેલું આપણે કામ કરીએ એ પ્રમાણે મળતા હોય ને હવે એ લોકોને બી સારા એવા લે છે આ લો કોબી ડે કેરવાળા બી કારણકે આખો દિવસ સંભાળતા હોય તો લે ને
હા અને દેખાઈ વાળા છોકરાઓને બહુ ફરક પડે છે, આપડે આપડા છોકરાઓ હોય અને બેેકરમાં હોય છે ને એમાંથી બોવ ફરક પડે કારણ કે શેડ્યુલમાં હોય ને આટલા વાગે નાસ્તો અગિયાર દસ વાગે એઅ નાસ્તો કરી લેવાનો
અને પ્લસ શું છે, આપડા છોકરાઓ આપડા પાસે થોડાક નખરા બી કરતા હોય ત્યાં લોકો પછી હવે બિચારા આદત થઈ જાય એ લોકોની
નહી નહી પણ અગર સમજો ન ખાતા આવે ને તો છોકરાઓને આ લેડીઝને બેસાડીએ સામે કે તમે ખવડાવો એમને તમને ઘટાવાય એ નથી ખાતો તો તમે ભરાવો એમને મોઢામાં એટલે અમે આ મૂકીયેના કારણ કે છો કરાઓ ઘણા ખાય ઘણા ના ખાય તો અમે પછી ભરાવી કારણ કે ખવડાવવું જ પડે કે ખાલી થવું જ જો